હા બસ અમે મજામાં છે દેવજી ભાઈ તમે કેમ છો.
કરી રહ્યા હતા
તો બેઠા તા અને તમારો ફોન આવે તમે બસ કીધું લાવ પી ભાઈ ન ફોન આવે હશે તો
એવમ હમણાં કય ફરવા નતા ગયા.
ના અમે હમણાં ફરવા તો નથી ગયા પણ બસ તો હવે થોડુંક વાતાવરણ વરસાદી વાતાવરણ થાય તો બસ અ ફરવા નીકળવું છે.
એવું એમ હા અમે પણ હમણાં પરવાગયાત હતા સુંદાજી સાઈડ અમે ત્રણ મિત્રો હતા અમારા કરના કરના. તે ફરવાની મજા આવીશું દસ. સીમા કણપ. પર્વતો વાળો વિસ્તાર છે ને ત્યાંથી તે ફરવાની પણ મ આવે કેને રહેેવાની પણ જો અમે સવારે ગયા હતા એક રાત રોકાણ હતા અમે ટ્રેનમાં ગયા હતા ટ્રેનમાં અમને જે રીતે અમે ટ્રેનમાં ગયા એ રીતે મજા આવે ટ્રેનમાં કારણ કે કોલ ટ્રેન હોય ને એમાં તમે ટિકિટ ના લ લોને તો કાલ પણ આપણે નિયમો અનુસાર ટિકિટ લેવી જોઈએ પછી ટ્રેનમાં સફર કરવાની એ મજા અલગ આવે છે હ તમને અનુભવ તો કર્યો જશેમ
હા અમે અનુભવ કર્યો છે અમે જો વરસાદી વાતાવરણ. હોય જયારે આપણે ટ્રેનમાં જઈએ. અત્યારે બહુ જ મજા આવે ને ફરવાની ત્યાં ફોટા પાડવાની ત્યાં પછી મોજ મસ્તી કરવાની જ્યાં સ્ટેશન આવે ત્યાં ઉતરવાનું જ્યાં પાણી પીવાનું ત્યાં બહુ જ મજા આવે ત્યાં મોજ મસ્તી કરીએ જતા હોય ત્યારે આપણા દોસ્તારો ફ્રેન્ડો ફ્રેન્ડ ક્લબ હોય ત્યારે બહુ જ મજા આવતી હોય છે.
હા હા ફવા મિત્રો સાથે ફરવાની મજા જ અલગ હોય છે આપણે. ક ના પરિવાર સાથે ફરવા જઈ. એ વાત અલગ છે પણ જે મિત્રો સાથે અલગ. ફરવા જઈએ એની મજા અલગ આવે. અમે પણ સુંંધાજી ત્રણ મિત્રો જ ગયા હતા. તે અમે રાત રોકાણા જા. અમે જે. ધરમ શાળા છે એમાં. સમાજને ત્યાં રોકાણ. ત્યાં જ અમેશ મને એવું લાગતું હતું કે ખાવાનું રહેવાનું અને જે ગોધડાનો ખર્ચો એક જ હશે પણ આ તો ત્રણેય વસ્તુ અલગ અલગ હતું રહેવાનો ખર્ચો અલગ ગોદડા. પણ અલગ ત્યાં તો રાતે કેટલી વખત લાઈટ.
વાત સાચી છે હા અમે સુુંંધાજી ગયા ને ત્યારે અમે ચાર લોકો હતા હા અમે ગયેલા અમે ચાર લોકો ગયા હતા ત્યારે અમે જ્યાં રહેવાનું ત્યાં ખર્ચ બઉ વધી જતો તુ ત્યારે બે માણસ ગયા અને બે માણસે જે પચાસ પચાસ રૂપિયાનું રૂમ લઈ અને એક રૂમમાં પચાસ પચાસ એટલે સો રૂપિયા નું રૂમ રાખ્યું અને જે પચાસ પચાસ રૂપિયાના ગાદલા લાવ્યા. અને જે બી જા બે વ્યક્તિ હતા પછી સાંજે બઉ રાતના મોડા લાવ્યા તા કે જેમ કે જે આપડો ઓછા ખર્ચમાં પટી જાય ત્યારે પૈસા ભરવાની બઉ મજા આવે. અને જે ધર્મશાળા વાળા હતા એમને કોઈ જોયું ન તુ અને જ્યાં રૂમની સગવડ થઈ ગઈ હતી બે જણાની અંદર ચાર જણાની દર સેટ કરી આપ્યું કર કરી દીધું તું અમે તો.
હા તો તો તમે સારા સારો આઈડિયા વાપર્યો ઓછા ખર્ચે વધુ ફાયદો કે બીજે કઈ ફરવા ગયા તા હમણાં. કેન.
અમે તો માઉન્ટ આબુ ફરવા ગયા હતા માઉન્ટ આબુની અંદર જે ફરવાલાયક સ્થળ છે ત્યાં બઉ રાજસ્થાનમાં ત્યાં આવેલું છે ત્યાં બઉ જોવાલાયક ત્યાં ઠંડો વિસ્તાર છે ત્યાં અમુક ટાઈમે ત્યાં બરફ પડતો હોય ત્યાં એવું જોવા મળે છે.
હા એવુ એમ.
હા.
હા હમણે અમે પણ અમે હું જયારે બારમામાં હતો ત્યારે હું કચ્છ ફરવા ગયો તો. કોલેજ તરફ સ્કૂલમાંથી ત્યા કચ્છમાં તો ફરવાલાયક ઘણી જગ્યા આવે છે. તેમાં તો પહેલા જે કે મેં કચમા આશાપુરામાં. તાના મંદિરે ગયા તા દર્શન કરવા. પછી તે દર્શ શન કરીને અમે જે કચનો સફેદ રંગ છે. તમે જોઈ જ હશે ત્યાં પણ ફરની મજા આવે. ત્યાં જે અમે સાંજના ટાઈમે ગયા હતા એટલે આવું લાગતું તું કે સૂર્યાસ્ત સૂર્ય આ સૂર્યાસ્ત થાતો નથી.
મત્સા જે છે.
આઈયાથી જાણે સૂર્યાસ્ત વહેલો થયો પણ પણ ત્યાં જુવો ને તો તમે તેમ લેટ થાય છે કારણ કે ત્યાંથી એટલું વાતાવરણ એટલું સુંદર હોય છે ને.
હા હા હા ત્યાં જે કચ્છની અંદર છે રણ પ્રદેશ આવેલો છે, ત્યાં બહુ વિશાળ પ્રમાણમાં આવેલો છે. ત્યાં સૂર્યાસ્ત થતું હોય અને ત્યાં બહુ અમને ત્યાં વાર થતી હોય. જે કે ક્યારે થશે? સૂર્યાસ ક્યારે? થશે ક્યારે થશે. એમ લાગે કે સૂર્યાસ્ત થતો જ નહી કે ત્યાં જે સૂર્ય છે ત્યાં નત્યાં અટકી રહ્યો છે. એટલે ઈ બાબતમાં ત્યાં હા એ એમ કે, જે ટાઈમ વધી જતો હોય છે.
હા, અને પછી અમે ત્યાંથી ધોળાવીરા ફરવી ગયા હતાં. ધોળા વીરા જે, જે મકાન નો આવેલા છે. ત્યાં પણ, ભરવાની. પણ ત્યાં એવું કહેવામાં આવે છે, કે રાતના છ વાગ્યા પછી તેઓ કંઈક એવી પેરા નો એક્ટિવિટી થાય છે. તેથી કોઈને જવા નથી દેતા. રાતના છ વાગ્યા પછી એવું માન્યતાઓ છે લોકોની. પછી અમને ત્યાંથી અમે ગયા હતા. રોડ ટુ હેવન! એક રોડ છે ને, ત્યાં લાંબ ઓ વિશાળ કાય રોડ તેની આજુબાજુ પાણી ત્યાં એક જે ટ્રાવેલિંગ, કરવાની મજા અલગ આવે છે.
હા બરોબર
તમે ક્યાંય બીજે ગયા હો તો?
અમારે ગયો તો અમારો એવો વિચાર છે કે, તમે જો આવતા હોય તો, અમારે મસ્ત ત્યાં રાજસ્થાનમાં રણુજા નું મંદિર આવેલું છે. રામાપીર નું રણુજા જાવું છે. તો તમે તૈયાર થા હોય તો આપડે જઈએ.
હા એમાં કોઈ વાંધો ન થી. તમે જો ઈચ્છતા હોય તો આપણે ફરવા
હા કોઈ વાંધો નઈ જે મુું તમને રણુ જામા ફરવા લાયક મૂળ સ્થળો હો જેમ કે જેૈસલ મેર સે પછે લાલ કિલ્લો છે. ત્યાં દિલ્હી આવેલો છે, પણ લાલ કિલ્લા ને જેમ કોપીક આપડે કહીએ કિલ્લો આવેલો છે. ત્યાં બહુ વિશાળ પ્રમાણમાં ત્યાં કિલ્લો જોવા મળે છે. ત્યાં રાજા રજવાડાઓનો તે બાંધ પેલો કિલ્લો જો કહેવામાં આવે છે ને તે કિલ્લો છે.
હા તમે રાજસ્થાન ફરવાનું વાત કર્યુ હું તો એમ કહું છું કે આપણે એક મહિનો આખા રાજસ્થાનમાં હરવા જતા રહીએ, કારણ કે રાજસ્થાનમાં એટલી પ્રાચીન અને જોવાલાયક સ્થળો છે ને કે આપણે ત્રાપી જ ના રહીએ આપણે ફરવાની મજા જ આવે એટલે આપણે એવો પ્લાન કરીએ કે દસ પંદર દિવસ સુધી આપણે રાજસ્થાનમાં ફરીએ.
હા, કઈ વાંધો ની દસ પંદર આપડે એક ટ્રાવેલિંગ લાવશરી ગાડી. અને જાશું ફરવા.
હા, ચાલે પોતાની ગાડી બુક કરાવી દઈએ તો ચાલે. એ જેના જીવ ઘણો ફાયદો થાય. આમ તો આપણે શું કરીએ ખબર ટ્રાવેલિંગમાં પોતાની ગાડી કરાવીએ તો મૂકવું પડે તો આપડે જો ટ્રેનમાં સફર કરીએ ને તો સસ્તું પડે કારણ કે અમે જ્યારે અય થી ફી
ખાલી વીસ રૂપિયા જ વાડું થયું હતું લોક અને એટલે આપણે ટ્રેનમાં સફર કરવાની હો મજા અલગ આવે એટલે આપણે આપણે સાધન બુક કરીએ તેના કરતાં આપણે ટ્રેનમાં જ સફર
મજા આવે હા, કોઈ વાંધો નહી આપડે જેવું મસ્ત. એ આ વર્ષા જેવું વરસાદી વાતાવરણ આવે ત્યારે ટ્રેનની અંદર સફર કરવાની મજા આવે. જેમકે વયથી ગધડી જઈએ. પછી રાણીવાડા જઈએ જેમ કે અલગ અલગ સ્ટેશને એ અ ભગત ની કોઠી જે આવે છે તે પણે વચ્ચે આયી જસે. અને ત્યાં અલગ જ આખી મજ જા આવશે અને ત્યાં ઉતરીને જે નજીક પડે છે રણું
હલો તારો અવાજ નથી આવતો ધવલભાઈ. મારો અવાજ આવે છે? તમારો નથી આવતો. હલો હાલો.
અવાજ નથી આવતો. મારો આયો હવે અવાજ. હા આવે છે. હા, તે મારો એમ કેવાનો મતલબ હતો કે જે રામદેવરા કહેવામાં ત્યાં ગામ નું નામ રામદેવરા છે. રામદેવરા ની અંદર જે રામાપીર બેઠા છે રામાપીરને આપણેે જો જાગતિક જ્યોતીય દર્શન કરી દો ત્યારે આપ પડે કેવામાં આવે કે સાત પેઢીઓ તરી જાય અને આપણું જીવન ઉજ્જવળ ઉજ્જવળ બની જાય. તે રામદેવરા નું જે રામાપીર નો એટલો પરર્ચો છે, જે જેમ કે આપણે ખુદ આપડે ભગવાનને મળવા જઈએ એવો પરર્ચો આપને આપણી. આપે છે અને પરચે એવો આપે છે કે આપણે તાર્યા કામ, જે એક એક ધાર્યું કામ કરેલું આપણે ધાર્યું હોય ને, એ એક એક કામ એ. રામદેવ પીર આપણા કામ પૂરા કરે.
એટલે હું શું કઉ છું? ખબર આપણે ફરવા જવાની પ્લાનિંગ કરીએ. તો આપણે ક્યાં ક્યાં રોકાવું તેની પણ અને જો આપ આપણે અહિંયા થી નીકળીશું તો તમે ભીલડી આઈ જજો. આપણે ભીલડીથી. થી પેલા જઈશું, સુંધા માતા ના મંદિરે ત્યાંથી આપણે જેસલમેર જે મે થી તમે કઈ જયપુર બોલતા? જયપુર ન હા, જયપુર. પૂર ન કિલો મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ હતી, તે પણ ફરવા લાયક છે, ત્યાંથી દૂર દૂરની દેશ નું પબ્લિક પણ અહિયાં ફરવા આવે છે રાજસ્થાનમાં.
જે જયપુરની અંદર જે આપડે એક કિલ્લા ની અંદર જે. ફોટા પાડીએે ને ત્યાં બહુ જ કોલેટી એ સારી ક્વોલિટી આપ. હોય છે, જેમકે જો બીજા લોકો દેખે તો એમ કે આ કે લાલ કિલ્લા ની અંદર જે પો કી ગયા છે, અને જે ફરે છે.
સાથેજ. તમારી આપણે તમને તો અમદાવાદ વિશે માહિતી છે કંઈ અમદાવાદ?
હા, મને અમદાવાદ વિશે મને બહુ માહિતી છે, જે અમદાવાદ ની અંદર જે સાબરમતી નદી કહેવામાં આવે છે, જે નદી. નર્મદા નદી કહેવામાં આવે છે, ત્યાં રિવરફંડ આવેલો છે, રિવર ફંડમાં જે. અમદાવાદ ની વસ્તી ત્યાં ઢગલો થઈ જતી હોય છે, ત્યાં એટલું જોવાલાયક સ્થળ છે કે જે અલગ અલગ પ્રોગ્રામોથી ત્યાં. રહેતા હોય અલગ અલગ. પ્ર પ્રક્ષન ત્યાં થતા હોય. ત્યાં બહુ જ જોવાની મજા આવતી. હોય છે.
પાટણમાં જે કોલેજ કરું છું એટલે પાટણમાં જે રાણી ની વાત. પાવેલી છે ને ત્યાં આપ નાઈટ શો જોવાની. આવે કારણ કે ત્યાં એવું હોય છે કે રાતે આઠ વાગ્યા પછી નાઈટ શો ચાલુ થાય. તેમાં એવી રીતે લાાઈટિંગ. ઉઠવેલી છે કે આપણ એવું લાગે કે. ત્યા જો ફેડી મોડલમાં ના બતાવતું હોય. એવું રાણી ની વારતો તમને. ખબર જ હશે.
હા રાનકીની વા આપણેે જે જૂની પ્રખ્યાત. જે રાનકી ની વાાવ કહેવામાં આવે છે. જે બહ જૂની છે. જેમ કે આપડણે સોની નોટ હાલની. ઢવી નોટમાં છે ને ત્યાં રાનકીય વાવ ત્યાં આવે. એમાં અત્યાં. ખોતરાવામાં ત્યાં દોરવામાં આવે.
હા હા પ્રધાનમંતંત્રી. રાણીની વાવ સોની ન અટમાં દોરાવી છે કારણ કે રાણીની વાવ એ ખૂબ જ પ્રાચીન અને ખૂબ જ. પ્રસિદ્ધ રાણી ની વાત ત્યાં. અમે હમણાં જ અમે કોલેજમાં હતા ત્યારે. અ ત્યાં બે જો. ટુરિસ્ટ આવ્યા હતા. બે ગાડીઓ આવી. તે. તે ફોરેન ની હતી અમે જોયા તો. જોુ ફોર. પ્લેન માંથી પણ પબ્લિક આવે. શ ફરવા રાણી ની વાવ એ ફરવાલાયક સ્થળ છે. એટલે ખૂબ જ. મજા આવે છે અને રાતે તો ડબલ મજા. મજા આવે. મારો મિત્ર એમણાં ગયો હતો. હર્ષ નામ છે તે પણ તે મજા આવી તેને તે પણ પાટણ જ છે હાલ તે આવી આઈટી ફિલ્ડમાં કોલેજ કરે છે એટલે તે પણ પાટણ રહે છેને હું પણ પાટણ જ રહું છું એટલે પાટણમાં ફરવાની સારી સારી જગ્યાઓ છે એક તળાવ પણ આવેલું છે.
જેમ કે. ગુજરાત નું મોટું ત્યાં ઓલું શિક્ષણ નું મંડળ ત્યાં આવેલું છે. તે ગુજરાત માં જે મોટામાં મોટું કહેવામાં આવે છે એ